હલો અવાજ આવે હમ્મ
હ આવે છે આવ છે
હા આવે છે આવે તું બોલો બોલો કેમ યાદ કર્યા ઘણા દિવસે કેમ છે તબિયત પાણી બધા ઘરે કે છે મજામાંને હલો તમારો અવાજ કપાય છે
આ રોજ નું થઇ ગયું નેટવર્ક વાળું ઇસ્સુ હા
ટાવર દગાઈ જવો જરાક એવું લાગે છે હ હવે આવે છે હવે આવે છે
ટાવર તો રોજે હવાને ડગાવતો જ છું
એટલે નેટવર્ક વાળું ટાવર દગાઈયા હોય તો શું છે કે ફોનમાં બરાબર આવે એના પર પેલામાં નેટવર્ક વાળા ટાવર માં શું છે પેલું જંગ પકડી ગયો હોય ને તો થોડુંક હલે તો ની કળી જાય એટલે ટાવર બરાબર આવે.
હવે કપાય છે પાછો અવાજ પેલા બરાબર આવતો હતો. હલો બોલો બોલો શું કેયો છો?
કઈ નહી શાંતિ શાંતિ છે અત્યારે
બસ બસ એજ જોઈએ શાંતિ હવે તો બીજું શું જોઈએ બાકી તો દુનિયામાં નવા મળે છે તમને ખબર છે.
હાલો તમારો અવાજ કપાય છે હાલો
એક કામ કરો તમે ટાવર ટાવરની બાજુમાં બેસી જાવ નજીક.
હલો. હલો.